કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હું પણ એકદમ મજામાં આજે આપણે વિશ્વભરના અનોખા તહેવારો વિશે વાત કરીશું
હા ચલો ચલો અને આમ કેહેવાય છે ને કે દરે આમ દરેક દેશ ની પોતાની અલગ પરંપરા અને તહેવારો હોય છે
હા બિલકુલ કેટલાક તહેવારો ઘણા પ્રાચીન હોય છે
અને કેટલાક તો તહેવારો છે ને નવી રીત અને વિચાર સાથે ઉજવામાં આવે છે તમને ખબર
હા તહેવારો લોકોને બીજા સાથે જોડે છે નહી
તહેવારો તો સંસ્કૃતિ ને પણ મજબૂત બનાવે છે
હા દરેક તહેવાર પાછળ કોઈને કોઈ કારણ હોય છે
બિલકુલ અને કેટલાક તો તહેવાર પ્રકૃતિ સાથે સંબંધિત હોય છે
હા કેટલાક તહેવાર ઇતિહાસ અને યાદ કરાવવા માટે ઉજવવામાં આવે છે
અને કેટલાક તો તહેવારો આનંદ ઉત્સાહ માટે હોય છે.
હા તો ચાલો પેલા એક અનોખો તહેવાર જોઈએ આપણેે
હા તો કેવાય ને કે સ્પેનમાં છે ને ટામેટા નો એક મશૂર તહેવાર છે
આ તહેવારમાં લોકો એક બીજા પર ટામેટા સેકે છે
અને આ તહેવારનો આમ કને રંગ જ અલગ હોય છે
હા હજારો લોકો ટ તેમાં ભાગ લે છે
બિલકુલ અ લાલ રંગથી ભરાઈ જાય છે
બિલકુલ સાચી વાત છે સુરક્ષા માટે પણ ખાસ નિયમો હોય છે ત્યાં ભહી
બિલકુલ અને બધા જ લોકો નિયમો નુ પાલન કરે છે.
હા પછી સફાઈ પણ સારી રીતે થાય છે
અહેવારે દુનિયાભરમાંય છે.
હા હવે બીજો તહેવાર જોઈએ આપણેે
હા જેમ કે આપે થાઈલેન્ડમાં પાણી નો મોટો તહેવાર ઉજવામાં આવે છે તેમાં છે ને એકબીજા પર પાણી છાંટતા હોય છે.
હા આ તહેવાર નવું વર્ષ પણ દર્શાવે છે ત્યાંનું
બિલકુલ એના રસ્તા છે ને આનંદ થી ભરાઈ જાય છે અને કહેવાય ને કે નાના મોટા બધા જ તેમાં જોડાય છે
હા ગરમ હવામાનમાં આ તહેવાર બણવ અ રમત ભર્યો લાગે છે આપણને
બિલકુલ અને લોકો હસી મજા સાથે દિવસ પસાર કરે છે
સાચી વાત છે હવે હવે જાપાન તરફ જઈએ આપણે.
હા જાપાનમાં તો છે ને બરફ નો સુંદર તહેવાર ઉજવવામાં આવે છે તેમાં કેવું હોય કે બરફ માંથી છે ને મોટા મોટા પુતલા બનાવવામાં આવે છે.
ઓહો રા રાત્રે પ્રકાશથી તે વધુ સુંદર લાગે છે
એજ ને અને દુનિયાભરના પ્રવાસીઓ આ તહેવારો જોવા આવે છે.
હા કલા અને કલ્પના નો સરસ મેલ જોવા મળે છે આપણને ત્યાં ગાડી.
બિલકુલ સાચી વાત છે ખુબ જ આમ સુંદર હોય છે એ બધું.
હા સાચી વાત છે, હવે બ્રાસિલ ની વાત કરીએ.
હા ત્યાં તો છે ને રંગબેરંગી આમ આમ પરેડ નીકળે છે.
હા સાચી વાત છે સંગીત અને નૃત્ય નો ઉત્સાહ જોવા મળે છે આપણાને ત્યાંગાડી.
બિલકુલ અને લોકો સુંદર વસ્ત્ર પહેરે છે, અને આમ કેવાય ને કે રસ્તો ગીત અને નાચથી આમ જીવ તો બની જાય છે.
હા આ તહેવાર ઘણા દિવસો સુધી ચાલે છે.
બિલકુલ આમ ખુબ જ સુંદર તહેવારો હોય છે.
હા સાચી વાત છે હવે આપણે ચાઈના ની વાત કરીએ.
હા ત્યાં તો છે ને ફાનસ નો તહેવાર ઉજવામાં આવે છે જેમાં છે ને રંગબેરંગી ફાનસ આકાશ માં ચમકે છે.
હા રાત્રે દ્રશ્ય ખુબ સુંદર લાગે છે બાળકો પણ ઘણા ઉત્સાહ સાથે ભાગ લે છે આમાં.
બિલકુલ અને આજ તહેવારો પ્રકાશ ન આમ પ્રતિક મનાય છે ત્યા.
હા બિલકુલ હવે આપડે મેક્સિકોની વાત કરીએ ચલો.
હા ત્યાં છે ને મેક્સિકોમાં આમ પુરીએ વા જૂની કુરયો આમ જેવાય ને જુના લોકોની યાદમાં છે ને એક અનોખો તહેવાર ઉજવવામાં આવે છે.
હા બિલકુલ રંગબેરંગા ફૂલ અને સજાવટ કરવામાં આવે છે.
બિલકુલ અને લોકો પરંપરાનું માન રાખે છે.
હા બિલકુલ આ તહેવાર સંસ્કૃતિને જીવંત રાખે છે.
બિલકુલ અને તારે દેશની છે ને અલગ જ ઓળખ હોય છે.
હા બિલકુલ કેટલાક તહેવાર પ્રકૃતિ માટે હોય છે.
અને કેટલાક તો તહેવારો છે ને પ્રાણીઓ સાથે પણ આમ સંબોધિત હોય છે. અને કેટલાક હા અને કેટલાક તો તહેવારો છે ને ફૂલ નો ઉપયોગ બી થાય છે તેમાં અને કેટલાકમાં તો રંગ નો પણ ઉપયોગ થાય છે ને.
બિલકુલ સાચી વાત છે તમારી મને ખુબ ગમે તમારી વાત. કેટલાકમાં પ્રકાશ નું મહત્વ પણ હોય છે.
હા એજ અને કેટલાક માં તો સંગીત મુખ્ય ભાગ હોય છે અને આમ સંગીત સાથે નૃત્ય પણ જોવા મળે છે.
સાચી વાત છે કેટલાકમાં રમતો પણ રમાય છે.
બિલકુલ અને તહેવારો લોકો વચ્ચે છે ને પ્રેમ વધારે છે.
તહેવારો એકતાનો સંદેશ આપે છે.
બિલકુલ અને સંસ્કૃતિ ને ઓળખ તહેવારોથી પણ આમ મળે છે ને.
હા સાચી વાત છે તહેવારો અલગ ની આગળની પેઢીને પરંપરા શીખવે છે.
બિલકુલ અને વિશ્વ ભર માં છે ને ઘણા અનોખા તહેવારો છે.
દરેક તહેવાર પોતાની અલગ કહાની દર્શાવે છે.
હમ અને આવા તહેવારો છે ને દુનિયા ને આમ રંગીન બનાવે છે.
અને લોકો વચ્ચે મિત્રતાનો ભાવ પણ ઊભો કરી દે છે.
બિલકુલ અને આજે પણ આપણા ઘણા અનોખા તહેવારો વિશે આમ આપડે હજી થોડીક ચર્ચા કરી લઈએ.
હા બિલકુલ. આ આ દુનિયામાં એવા ઘણા તહેવારો છે જે સંબલ પણ સંભળાતા પણ નવા લાગે છે.
હા એ વાત તો આથી જ જે છે કે આપડે હજી સુધી એ તહેવારો નું નામ પણ નહી ખબર અને એટલા બધા તહેવારો છે આપણા દુનિયામાં જે આપણને જ હજી નહીં ખબર.
સાચી વાત છે દરેક તહેવારની પાછળ અલગ વિચાર અને પરંપરા હોય છે.
બિલકુલ અને આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે.
સાચી વાત છે કેટલાક તહેવારો એક જ ગામમાં ઉજવામાં આવે છે સાચી વાત
અને કેટલાક તો તહેવારો આખા દેશમાં ઉજવામાં આવે છે.
હા નહી હવે ફૂલ સાથે જ જોડાયેલો એક તહેવાર આપણે ચલો.
હા ચલો ને એમાં એમાં ફૂલ સાથે હેન રંગબેરંગી ફૂલ દે હું આમ ચિત્ર કલ કરવામાં આવે છે.
હા લોકો અ આ નકશા જોવા દૂર દૂર થી આવે છે.
બિલકુલ અને કહેવાય ને કે ફૂલોની સુગંધથી આસ આસપાસનું વાતાવરણ ખુશ્બુ આમ બની જાય છે એકદમ.
હા આ તહેવાર કલા અને પ્રકૃતિ બંનેનું સુંદર ઉદાહરણ છે.
બિલકુલ અને હવે આપડે પેલા વિશે તો વાત કરવાની રહી ગઈ કે પતંગ સાથે જોડાયેલો તહેવાર એ તો મેન છે આપણા માટે તો.
હા બિલકુલ કેટલાક દેશોમાં મોટા પતંગ ઉત્સવુ પણ થાય છે.
બિલકુલ નાના થી લઈને મોટા સુધી બધા જ પતંગ ઉડાવે છે.
હા આકાશ રબે રંગ રંગી પતંગોથી ભરાઈ જાય છે.
બિલકુલ અને કેટલાક તો આમ પતંગો પ્રાણી પણ આમ જોવા મળે છે તેમાં.
હા કેટલાક ખુબ મોટા અને અલગ પ્રકારના પ્રતંગો હોય છે.
બિલકુલ અને હવે તો પ્રકાશ માં અમે અનોખો આમ તહેવાર જોઈયા
કેટલાક સ્થળોને હજારો દીવા અને લાઇટ એક સાથે પ્રગટાવામાં આવે છે.
બિલકુલ અને કેટલાક તો સ્થ થળો હજારો દીવામાં લાઈટ એક સાથે પ્રગટાવામાં આવે છે.
હા સાચી વાત છે રાત્રે દ્રશ્ય ખુબ આકર્ષક લાગે છે આપણાને.
બિલકુલ અને લોકો શાંતિ અને આનંદ નો અનુભવ કરે છે.
બિલકુલ હવે આ અગ્નિ સાથે જોડાયેલો તહેવાર જોઈએ આપડે ચલો.
હા એમાં છે ને કેટલાક તો દેશોમાં છે ને મોટી અગ્નિ પ્રગટા વનમાં તહેવારો ઉજવવામાં આવ છે.
હા લોકો અગ્નિની ની આસપાસ ભેગા થાય છે.
અને ત્યાં જ ગીત અને નૃત્ય સાથે ઉજવણી થાય છે.
હા હવે ફલ સાથે જોડાયેલો એક તહેવાર જોઈએ આપડે ચલો.
બિલકુલ કેટલાક સ્થળોમાં તો છે ને ફળની પ્રદક્ષિણા પણ થાય છે.
હા. વિવિધ પ્રકારના ફલ સુંદર રીતે ગોઠવામાં આવે છે દિવસોમાં.
બિલકુલમ આ લોકો તેના વિશે આ માહિતી પણ મેળવે છે.
હા હવે બરફ સિવાયનો શિયાળો તહેવાર જોઈએ.
બિલકુલ અને કેટલાક તો દેશોમાં છે ને બરફ ઉપર રમાતો આમ યોજન થાય છે.
લોકો તેમાં તેમ બનાવી રમતો રમે છે.
બિલકુલ અને કહેવાના કે આમ દર્શકો ઉત્સાહ થી આમ જોવાતા હોય છે.
હા હવે સંગીત ઉપર આધારિત તહેવાર જોઈએ ચલો.
બિલકુલ ઘ જગ્યા ખુલ્લા મેદાનમાં પણ સંગીત ના કાર્યક્રમ થાય છે.
હા વિવિધ પ્રકારના વ વર્ધિઓ વગાડવામાં આવે છે.
બિલકુલ ગીત થી જ અને વાતાવરણ જીવિત બની જાય છે.
હા હવે ત્યાં ના તહેવાર ની વાત કરીએ.
હા કેવાય ને કે પ્રમાંંગત નૃત્યની આમ સુંદર રજૂ જ થાય છે કે
હા દરેક વસ્ત્રની રચના પણ અલગ હોય છે.
બિલકુલ રંગ અને આમ રચના બંને લોકો ન ધ્યાન ખેંચે છે.
હા એકદમ સાચી વાત છે મને આજે તમારી જોડે વાત કરીને ખુબ આનંદ આવ્યો અને ખુબ રાપ્રદ વિષય પર આપણે વાત કરી તો ચલો આપડણે ફરીથી કોક વાર વાત કરીશું.
હા ચોક્કસ આપણે બીજી બીજ એક નવા ટોપિક પર આપણેે વાત કરીશું મને પણ તમારી જોડે ખુબ જ આનંદ થયો પણ બીજી વાર ચોક્કસ મને